કેમ છે મજ
હા બસ મજામાં તમે કેમ છો.
અવાજ આવે છે બરાબર
હા આવે છે બરાબર
બોલો મુ સ્ક્રીન ઓફ
શું કરો છો તમે અત્યારે
તરફ મજાનુ પિચર જોઈ રહ્યા હતા.
હમ
ગુજરાતી પિક્ચરસ
હે
હમ
હા બસ અમારા બી વેકેશન ચાલતું હતું ને તો અમે બી કાલ રાતે ચર જોવા બેઠ થી ગયા તા છેલ્લો દિવસ પિક્ચર ચાલતું તું તેટલી મજા આઈ ને જોવાની હા મોન માર બેબી બેસી ગેલા હસી હસી ઈ ના તો પેટ જ દુઃખી ગયું.
અરે છેલ્લો દિવસ પિચર છેલ્લો દિવસ પિચર બે હાજાર સોળમાં આવેલું પણ આજે બી જોઈએ ને આપણને જૂનું લાગે જ નહીં
હા એક ગુજરાતી પિક્ચરમાં તો ડાયલોગને કોમેડી એટલી બધી હોય છે ને બહુ મજા પડી જાય તમે રુટિન લાઈફમાંથી છોકરાઓની એક્ઝામ પૂરી થયું હોય, એટલેધું ચાલો ને હ થોડોક ટાઈમ ફ્રેશ થઈ જઈ તે લોકો લઈને બેસી ગતા ટીવી જોવા
ને અમુક પિક્ચર એવા હોય કે આપણે આજે બી જોઈએ ને તો આજે બી આપણને એવું લાગે કે આ પિક્ચર જો હણાં જ નવું આવેલું છે, હણાં ભલે ગમે તેલ્લું ઝૂનું હો વર્ષો જૂનું
હમ અને મારા પપ્પાનું તો કેવું છે, જૂના પિક્ચરો તો એટલા બધા ગમે ને પેલાના જમાનામાં તો ટીવી બી કદાચ બધાના ઘરે નહોતા તો અમે લોકો તો કેવું કરે બાજુ ના ઘરે પ જરા અરંદ બાજુના ઘરે જઈ ને બેસી જઈએે, કાજી પિક્ચર આવવાનું છે, એટલી બધી મજા આવતી હમ્મ
નહીં હવે તો બધાના ઘરે ઘરે ટીવી આવી ગયા છે, ટીવી પણ એક સાધન છે મનોરંજન માટેનું ઉપરાંત રેડિયો છે પછી ઘણા બધા સાધન છે, મનોરંજન માટે જેમ કે રેડિયો હવે તો મોબાઈલ ફોન આપણી પાસે આવી છે, બધા પાસે
હમ્મ હમ્મ હમ્મ
મોબાઈલ પણ આપણે હ તો બધા માટે એક કોમન વસ્તુ છે કે રીલ્સ રીલ્સ જોવાથી આપણને મનોરંજન બી ખૂબ મળે કોમેડી
હમ્મ સાચી વાત છે, અને મોબાઈલમાં તો કેવું છે તમારે નેટ નું રિચાર્જ હોય, તમારે તો જે પણ મુવી જોવી હોય એ રિલીઝ થઈ કે તરત તમારા મોબાઈલમાં પણ જોવા મળી જાય છે, કદાચ તમે બહાર ના જ જઈ શકતા હોય મનોરંજન માટે થિયેટરમાં તો મોબાઈલમાં બી ડાઉનલોડ કરી અને તમે એ મુવી કે પિક્ચર જોઈ શકો છો,
મો મોબાઈલમાં આપણે ફિલ્મો જોઈ શકીએ પણ એ ઉપરાંત આપણે આપણે આપણાં મનપસંદ ગીતો પણ સાંભળી શકીએ આપણે મોબાઈલની અંદર
હમ્મ સાચ અને પેલાના જૂના જમાનાના પિક્ચર હમ્મ જૂના જમાનાના પિક્ચર ના ગીત તોની તો વાત કરું ને તોમે જેટલી વાર સાંભળીએે ને એટલી વાર મજા આવી જાય આપડે કદાચ મન ઉદાસ હોય, કોઈ ચિંતા હોય, તો કોઈ બી ગીતો ચાલુ કરી રેડિયા પર કા તો મોબાઈલ પર ટેપ ઉપર તો આપણું માઈન્ડ એકદમ પ્રફુલિત બની જાય છે, એટલે મનોરંજન ના સાધનો આ પિક્ચરો ગીતો મ્યુઝિક સંગીત એથી આપણે લાઈફથી થોડુંક અલગ જ ફીલ કરી શકીએી,
ઉપરાંત મનોરંજન માટે ગુજરાતી ગુજરાતી નાટકો પણ એટલા જરૂરી છે, નાટકો બી આજકાલ એટલા કોમેડી આવે છે,
હમ્મ
જેમ કે આપણે ગુજરાતી નાટકો બી વર્ષો જૂના બી નાટકો આપણે જોઈ શકીએ, જેમ કે અત્યારે ગુજરાતી નાટકો બી અત્યારે બે ત્રણ વર્ષ પહેલાં નાટકો આવેલા જે બી આપણને યુટ્યુબ પર મળી જાય આપણને જોવા માટે
પેલા ગુજ્જુભાઈ વાળું બી જોરદાર નાટક છે, નઈ
ગુજ્જુભાઈ છે પછી આપણા સંજયભાઈ ગોરડીયા જેમના નાટક બહુ કોમેડી હોય છે, અમુક જાણીતા કલાકારોના નાટક આપણને આજે પણ જોવા મળે છે,
અને અમે તો જરા નાના હતા ને તો પેલા તો થિયેટર એટલું દૂર ને તો પિક્ચર જોવા જેવું હોય, ને તો બે ત્રણ દિવસ પેલા બધા ચર્ચા કરીએ પ્લાનિંગ કરીએ કે આ દિવસ આ પિક્ચર પડવાનું છે, અને પેલું કેવું દર શુક્રવારે અમાર નવું પિક્ચર આવે થિયેટરમાં હેલો એક રિક્ષા પેનર લગાવડ્યું હોય એટલે એ રી્ષા આખા ગામમાં ફરે એટલે ખબર પડે કે આ પિક્ચર આવ્યું છે, એટલે ચાર પાંચ દિવસ પેલા તૈયારી કરી દેવાની જોવા જવું છે, ટિકિટ બી લઈ લેવાની પણ થિયેટર બી એટલું દૂર હોય તો બી રિક્ક્ષા કરીને કા તો ચાલતા ચાલતા પિક્ચર ચાલુ થવાના કલાક પેલા અમે થિયેટર માં પહોંચી જઈએ અને પછી પિક્ચર જોવાની એટલી બધી મજા આવે પછી નાસ્તો કરી અને જમીને બહાર શાંતિ થી પછી ઘરે આવીઈએ
થિયેટરમાં બી આપણ જવાની જરૂર નથી પડતી હવે આપણો આપણા આંગળીના ટેવે જ આપણે આપણા ફોનમાં પિક્ચર બી જોઈ શકીએ ગીતો પણ સાંભળી શકીએ એ ઉપરાંત આપણે નાટક પણ જોઈ શકીએ મનોરંજન માટે બીજા બે સાધનો છે જેમ કે આપણી પાસે પુસ્તકો પુતકો માટે બી આપણને અનેલગ મનોરંજન મલે
ના ના એકદમ સાચી વાત છે તમારી કપ ક સારી સારી વાર્તાઓ વાંચ છે સારા સારા જોક્સ વાંચે કોઈ સુવિચારો વાંચે તો બી આપણું માઇન્ડ જેને વાંચવાનો શોખ હોય તો એ ચોપડો વાંચીને પોતાનું માઇન્ડ ફેશ કરે તો ખબર પ મુસાફરી કરવા જાય તો પણ સારી સારી પુસ્તકો પોતાની સાથે રાખે છે કા તો કોઈને સંગીત સાંભળવાનો શોખ હોય તો કાનમાં ઈયરફોન ભરાઈ અને મોબાઈલમાં સરસ એવા ગીતો ચાલુ કરીને બી એ લોકો ટ્રેનમાં મુસાફરી કરતા કરતા સંગીત નો આનંદ માણી શકે છે
આપણા તો આપણે ગાડીમાં જતા હોય તો ગાડીમાં પણ હવે બધ ગાડીમાં આપણે એમ એફ એમ રેડી આવી ગઈ ભાઈ તેમાં આપણે ગાડીમાં જેવું આપણે મુસાફરી શરૂ કરીએ આપ હવે રેડિયોમાં આપણે ગીત ચાલુ કરી દઈએ એટલે આપણે આપણા જે સ્થળે જવાનું એ સ્થળ આપણે કં આવી જાય એ પણ ખબર બી નથી પડતી
હમ એકદમ લાંબો રસ્તો હોય ને તો બી આવ ગીતો સાંભળતા સાંભળતા બધું કરતા કરતા એકદમ ફટાફટ કપાઈ જતુ હોય છે અને બીજી એક વાત કરું ને તો હવે તો લોકો કેવું કરે છે થિયેટર માં બી ના જોવું હોય ને તો કેટલાક મોટા મોટા ફેમિલી હોય ને તો પોતાના ઘરમાં જ થિયેટર બનાવી દે છે પંદર બાર સીટ મસ્ત થિયેટર બની દે પછી જે બી મુવી આવી હોય એને લઈને અને પછી મોટા સ્ક્રીન પર બેસીને ઘરના બેમ્બરો જોવે હા
આ વાત તમે સો ટકા જ કરી કારણ કે હવે અમુક લોકો થિયેટરમાં જઈ નહીં શકે એ લોકો પણ હવે પોતાના ઘરે થિયેટર બનાવીને એમને જે મૂવી જોવી જોઈ શકે
હા કેમ કે કેટલાક ઘરડા માણસો હોય આટલી બધી વાર બેસી બી ના રવાય દૂર હોય એ લોકોનું મનોરંજન કરવું હોય ઘરની રૂટીન લાઈફ થી કંટાળી ગયા હોય તો એ લોકોને બી થોડું માઈન્ડ ફ્રેશ થાય ને તો કેટલાક લોકો તો ઘરમાં જ એવું થિયેટર બની દે અને કદાચ જો એવી વ્યવસ્થા ના કરી શકતા હોય ને તો બધા પ્રોજેક્ટર બી લઈન કરે છે વધુ પ્રોજેક્ટ મસ્ત સામે ચાલુ કરીને પછી જે મુવી ચાલુ કરું એ મોબાઈલ થી ચાલુ કરી દે
અને મનોરંજન માટે તો ઘણા બધા સાધનો જેમ કે અત્યારે જ પૂરું થયુ આઈપીએલ મેચ તો મેચ ક્રિકેટ મેચ લોકો જોતા હતા એને કવી આપમાને ઘણું બધું મનોરંજન મળતું હતું
અરે એવ તો ક્રિકેટ માં બી તમને ખબર છે મેં સર થતાં પેલા બી મસ્ત મ્યુઝિક ની ઓર્કેસ્ટ્રા વાળા બોલાવવામાં આવે છે ગીતા રબારી હોય ફાલ્ગુની પાઠક હોય કિંજલ દવે હોય એવા સારા સારા કલાકારો હ કૈલાશ ખેર છે યા રેમાન છે એ બધા મોટા મોટા કલાકારો દ્વારા ક્રિકેટનું ઓપનિંગ કરવામાં આવે જેથી બધી જ ઓડિયન્સનુ એટલો ઉત્સાહી જે ને આ મેચ તો આજે મજા મજા પડી જશે જોવાની.
ત્યારે તમે વિચાર કરો કે એ જગ્યાએ ફાલ્ગુની પાઠક આવેલા. એવો તોર્કેસ્ટ્ર બોલાવેલું બ્રેક ઇન્ટરવલમાને ઇન્ટરવલની અંદર
બરાબર. હું ના ના બરાબર.
ક્રિકેટ મેચ દરમિયાન બી કોઈ કદાચ કોઈ મનોરંજન કરવું હોય તો બી કરી શકીયે છે.
છે આ ગીતો છે અને લોકો તો કેવું કરે છે ધાર્મિક વૃત્તિ બી સંગીત સાથે જોડી લીધું છે એટલે કોઈ બી મંદિર માં કોઈ બી સારી એવી જગ્યાએ પ્રતિષ્ઠા હોય તો કલાકારો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે. ડાયરા નું આયોજન કરવામાં આવ સુંદરી ભક્તિ સંધ્યા નું આયોજન કર એથી આ તો યુવા વર્ગ બી એ બધી ધર્મમય વૃત્તિમાં જોડાય એ બધું ભગવાન ન માનતો થાય એટલે સંગીત જ અને મનોરંજન જે કેવી વસ્તુ છે કે તમને લોકો ધર્મ થી જોડી રાખે છે.
સો ટકા મનોરંજન એ ધર્મથી નહી આપણને બધી જ જગ્યાએથી આપણ જોડી નાખીએ હવે સમજી લો કે રવિવારનો દિવસ હોય સરસ મજાની આપણે કોઈ સારી ફિલ્મ ચાલુ કરીને બેસી જઈએ તો આપણો અડધો દિવસ આપ ત જ પડી જાય.
હમ્મ ના ના એકદમ બરાબર છે અન અમારામાં તો કેવું છે અમારે કેટલીક વાર તો નજીકમાં દઈરા છે તો દર રવિવારે સંગીત સંધ્યા. અને જેમાં છોકરાઓને કંઈક વગાડતા આવડતું હોય. ઘાતા આવડતું હોય તો બસ એ છોકરાઓ દોરા બધું કરાવડ એ લોકોનો બી અંદરથી એટલો ઉત્સાહ હતો કે લાવો અમે વધારે સારું વગાડીએ વધારે સારું શીખીએ જેથી ઓર મહેનત કરીએ એટલે એ લોકો બી એ તરફ વધારે આગળ વધ.
જગ્યાએ એવું જ કે સંગીત ક્લાસમાં જઈને પણ લોકો મનોરંજન પ્રાપ્ત કરે. આપણા કોઈ સંગીત શીખવા જઈએ તો સંગીત જે લોકો શીખતા હોય એમને જોઈને પણ આપણ મનોરંજન આપણને મળે. અને આપણે બી આ અને આપણને બી ઈછા થાય સંગીત શીખવાની.
હમ્મ હ તો ખબર છે લગ્ન પ્રસંગો અમે એ લોકો ગરબા કરતા હોય છે મ્યુઝિકલ નાઈટ કરતા હોય છે ડીજે નાઈટ કરતા હોય છે. એટલે પિચ્ચરો ઉપર ડાન્સ નું પિચ્ચર ના મસ્ત મસ્ત ગી તો ડાન્સ કરવાની નાચવાની કુદવાની એમાં લગ્નોમાં પણ તો મજા પડી જાય છોકરાઓ ના હોય ને તો બી લગન માં હા હા અમિતા આઈશો તો ગરબ છે ચલો ચાલો જોવા તો જવું જ પડશે એટલે એ બને મનોરંજન થાય માણસ નું કેમ અત્યારે જીવન એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે. એટલ બધું ચહલ પહલ એટલી બધ દોડ ભાગ છે કે માનસ હંમેશા આમ ટેન્શન સમાન વિચારોમાં જ ફરતો હોય છે પણ આવું કક મનોરંજન જો અમુક અમુક સમય મળી રહે ને તો માઈન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે.
સપ્્ટતા સુધી બધા મેળવી શકે નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધો સુધી બધાને જ મનોરંજન મળતું રહી આવી આવી રીતે સંગીત છે કે કોઈ સારી ફિલ્મ છે કોઈ નાટક છે ગરબા છે તેમને બધાને આનંદ આવે.
હમ્મ એટલું તો સારું છે જે લોકો ફિલ્મો બનાવે છે પિક્ચરો બનાવે છે સારા એવા ગીતો બનાવે છે ગરબાનું કેસેટ નું રેકોર્ડિંગો કરે છે નવા નવા ભક્તિ ના ગીતો બનાવે છે તો મનુષ્ય ના જીવન માટે સંગીત એટલી સરસ અને મનોરંજન મળી રહેે છેને કે બીજો કોઈ રસ્તો જ નથી આપતો સંગીતમાં તો એટલી તાકાત છે ને કે બીમાર વ્યક્તિ બી સારો થઈ જાય.
બનાવે છે એ એ એ આપણે ફિલ્મોના કલાકારોને બી આપણે અભિનંદન આપવા જોઈએ કે તમે આખલી સારી ફિલ્મો બનાવો છો જેથી આપણને મનોરંજન મળી રહે છે જેમ કે આપણા આ જેમ જેમ કે આપણા ગુજ્જુભાઈ છે મલ્હાર ઠાકર છે એવા લોકો બી આપણી શું કહેવાય કે કોમેડી ફિલ્મ બનાવે તેથી આપણ મનોરંજન મળે
હમ કેમ કે દરેક આર્ટિસ્ટો ગણિતમાં વિલન નો રોલ કરવો હીરો નો રોલ કરવો કોઈ બી એવું કેરેક્ટર નેગેટિવ કેરેક્ટર નો રોલ કરવો કેટલી અઘરી વસ્તુ હોય છે છતાં બી લોકો કેટલી મહેનત કરી અને સરસ એવો પિક્ચરને આકાર આપે છે.
અરે અરે એ લોકો તો આખી રાત જાગીને એ લોકો એ લોકો શૂટિંગ કરતા હોય. અને આગ અને આગે એ નાની વાત નથી. એ લોકો રાતોરાત જાગીને એ લોકો અમુક તો ફિલ્મ તૈયાર કરતા હોત. હોય જેથી આપણને જોવાનો ચાન્સ મળે.
બરાબર છે બરાબર છે તમારા જોડે વાત કરીને ખુબ જ આનંદ થયો. ચાલો અર પિક્ચર બાકી છે. હું જોવા જઉ છું આવ જો.
પાકો પાકો જોજો અને મજા કરજો એન્જોય કરજો. પ ફ થ